નમસ્કાર મિત્ર.
હા બોલો મિત્ર શું કહ છો.
હા મિત્ર તબિયત તો સારી છે ને.
હા સારું ચાલે છે.
કારણ કે મિત હા હા મિત્ર સારું રીતે ચાલે છે. પરંતુ મને મિત્ર એવું જાણવા મળ્યું છે કે તમારા વિસ્તારમાં મિત્ર ખુબ જ ગણી એવું પ્રદુષણ થઈ રહ્યું છે જેના કારણે મિત્ર સ્વાસ્થ્યમાં ખુબ જ ઘણું પ્રોબ્લેમ પણ થઈ રહ્યા છે. તો મિત્ર આપણે એના વિશે આવા જ એક ટોપિક વિશે મિત્ર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ ટોપિકનું નામ છે મિત્ર હવાનું પ્રદુષણ તો મિત્રો હવાનું પ્રદુષણ એ એનું મુખ્ય કારણ મિત્ર એક જ છે. એક તોને કહેવાય પણ ઘણા ઘણા બધા છે પરંતુ એનું મુખ્ય કારણ એક છે મિત્રો એનું કારણ છે આપણા મનુષ્ય. મનુષ્યો દ્વારા જે પણ કરવામાં આવતી પ્રવૃતિઓ મિત્રો એના દ્વારા જે હવાનું પ્રદુષણ છે જમીનનું પ્રદુષણ છે આવી બધ જ પ્રદૂષણ એ મનુષ્ય દ્વારા જ મિત્ર થતું હોય છે આપણે જોવા જઈએ તો જે આપણે કંપ કંપનીમાં જે કંપનીમાંથી જે ધુમાડો નીકળતો હોય અને એનાથી હવામાં પ્રદુષણ ફેલાય અને આવી કારખાના હોય. ઘણી જગ્યાએ આપણે જોવા મિત્રો જોઈએ તો એ એટલું બધું મિત્રો પ્રદુષણ ફેલાઈ રહ્યું છે કે ખૂબ જ ઘણું એનાથી ખૂબ જ ઘણા રોગ પણ થઈ રહ્યા છે મિત્રો તો શું મિત્ર તમારે આના વિશે શું કેવું છે?
હા તમે કીધું એ સાવ સાચું છે. એવી જ રીતે હવાના કારણે ઘણા બધા પ્રદૂષણો બીમારીઓ વગેરે ઘણી બધી જોવા મળે છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો વગેરે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે જો પ્રદુષણ ફેલાય તો લોકો ને ઘણું બધું નુક નુકસાન પણ થાય છે એવીજ રીતે મોટા ભાગે કોઈ પણ પ્લાસ્ટિક વગેરે આપણે સારી જગ્યા એ નિકાલ કરવો જોઈએ જેના કારણે કોઈ પણ પ્રકારની ગંદકીઓ પણ ન થાય અને આપણે હવામાં કોઈ પણ ગંદકીઓે ફે ફેલાય ન અને કોઈ સારી એવી લોકોને બીમારીઓ પણ ન થાય જેથી લોકો સ્વસ્થ અને સારી રીતે રહી શકે એવી જ રીતે આપણે જોવા જઈએ તો હવાના કારણે હવાની માત્રા પણ ખુબ જ આજના જ એ હવે શું ચાલી રહ્યું છે કે ગેસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે એવી જ રીતે ધીરે ધીરે હવા પણ સમય જતા ખુબ જ મોંઘુ થઈ જશે જે આપણે વેચીને લેવું પડશે એવો સમય આવી શકે છે એવી જ રીતે હવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ જણાય છે.
હા મિત્ર તમારી વાત ત સાચી છે કારણ કે હવે જોઈએ તો હવા એટલી પ્રદુષિત થઈ રહી છે કે મિત્ર આપણે બહાર નીકળીએ તો એટલું બધું પ્રદુષણ થાય કે મિત્ર આપને શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફ થાય પરંતુ મિત્રો તમે કીધું કે હવા આપણે વેચાતી લઈ પ એટલે એટલે કે તમારે કવાનો મતલબ હું સમજી ગયો કારણ કે આપને શુદ્ધ હવા મિત્ર આપણે મળવામાં ખૂબ જ એટલે કે આપણે આગળ જતા આપણે શુદ્ધ હવા પણ ન લઈ શકાય એવો આપણો દિવસ આવશે કારણ કે મિત્ર એટલી બધી ટેકનોલોજી વધી ગઈ અને એના લીધે જે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી છે એ ખુબ જ મોટી પ્રમાણમાં વધી ગઈ છે જેના લીધે જે ઉદ્યોગો છે અને એમાં પણ જે કારખાનાઓ હોય એમાં નીકળતો કાળો ધુમાડો તમે તો ભૂલી જ ગયા કે જે આપણે રસ્તા પર ફરવી ગાડી એમાંથી નીકળતો ધુમાડો એ પણ એક પણ હવામાં જાય છે અને એનું પણ પ્રદુષણ ખુબ જ મો મોટી માત્રામાં થાય છે પરંતુ મિત્રો તમે એ એ હજુ જોયું નથી કારણ કે જે મોટી મોટી સિટી છે ત્યાં એટલું ધુમાડો હોય કે મિત્ર આપણે એક ગાડી જતા એટલે કે ગાડી આપણી બીજી ગાડી સામેથી આવે એ પણ ન દેખાય કારણ કે જે દિવાળી ન તહેવાર આવે મિત્ર અને એટલા ફટાકડા ફરતા હોય અને એમાંથી પણ કેટલો ધુમાડો થાય તો શું મિત્રો દિવાળીમાં ફટાકડા ફોડવા જોઈએ
હા દિવાળીમાં અમે ફટાકડા ફોડીએ છીએ પરંતુ એમ જોવા જઈએ તો આપણે ફટાકડા ફડવા જોયે પરંતુ ઓછા માત્રામાં ફોડવા જોયે જેથી કોઈપણ પ્રકારની ધુમાડામાં પ્રદૂષણ ન થાય અને એવી જ રીતે એના ફટાકડા ફોડવાથી નુકસાન પણ થઈ શકે છે એટલે આપણે સાવચેતીપૂર્વક ફટાકડા ફડવા જઈએ એવી અને ધુ ધુમાડામાં પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન થાય એવી જ રીતે જોવા જઈએ તો ફટાકડાને લીધે જ નહીં પરંતુ એવી જ રીતે ઘણી બધા ઘણાં બધા કારણો છે જેના કારણે હવાનું પ્રદૂષણ થઈ શકે છે એમ જોવા જઈએ તો જેમ કે મોટા ભાગે કંપનીઓ કારખાના વગેરેને કારણે થાય છે પરંતુ તમે કહું કહ્યું એ મોટર કાર ગાડીઓ વગેરે અલગ અલગ રીતે ઘણું બધું પ્રદુષણ ફેલાય છે જેનાથી હવામાં સરળ એ શુદ્ધ હવા મળતી નથી અને ઘણું બધું ધુમાડો ફેલાઈ જાય છે એવી જ રીતે આપણે આ જોવા જઈએ તો ગમે ત્યાં કચરો વગેરે સળવામાં આવે છે એના કારણે પણ ઘણું બધું હવાનું પ્રદુષણ થઈ શકે છે જેમ કે પ્લાસ્ટિક વગેરે સળગાવીએ અને ગમે ત્યાં કચરો આપણે સળગાવીએ એનાથી કોઈ પણ પ્રકારની આપણને બીમારીઓ પણ થઈ શકે છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે કારણ કે આપણે જે મિત્રો આપણે જ કચરો કરીએ અને એ આપણે ઢગલો કરીનેને સળગાવીએ મિત્રો તો એનાથી આપને ખુબ જ મિત્ર એટલે કે એનાથી એટલો બધો મિત્રો પ્લાસ્ટિક માટે ધુમાડો થાય છે મિત્ર કે એ હવામાં ખૂબ જ ઝેરી બની જાય છે કારણ કે આપણે હવે જોઈએ તે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય ત્યાં કેમિકલ્સની ફેક્ટરી હોય મિત્ર અને ત્યાં ધુમાડો નીકળે તો એ કેટલો ઝેરી અને એ આજુબાજુના જે વિસ્તારમાં જે લોકો એ લોકો સ્વાસ્થ્ય પર એટલી ગંભીર ગંભીર અસર થાય મિત્રો ખુબ જ ગંભીર થાય કારણ કે એ લોકો એ લોકો એવા વિસ્તારમાં રહેતા હોય છે કે ત્યાં નજીક ફેક્ટરીઓ હોય અને ત્યાં જ એ લોકોનું એ લોકો ન રહેેવાનું હોય કાયમ અને એ લોકો શ્વાસોશ્વાસ દરરોજ લેતા હોય તો એ લોકોને ખુબ જ મોટી તકલીફ થાય એનું એક જ કારણ છે કે આપણે એ યોગ્ય રીતે યોગ્ય રીતે આપણે એનો નિકાલ કરવો જોઈએ કારણ કે આપણે આપણે વૃક્ષો હોવા જોઈએ આપણે રસ્તા હોય રસ્તા ક બ રસ્તાના બંને કિનારે મિત્રો ઉસવ આવવા જોઈએ જેથી કરીને જે પણ ગાડી ગાડી માંથી નીકળતો ધુમાડો ર એ ઓસો અને એનાથીનાથી પ્રદુષણ ફેલાય એ રોકી શકાય એટલે મિત્રો પ્રદુષણ એટલે હવાનું પ્રદુષણ ઓછું કરવા હોય તો મિત્ર આપણે વૃક્ષો પણ હોવા જોઈએ જેથી કરીને આપણને એનાથી થોડું બચી શકાય શું મિત્રો વૃક્ષો વાવા થી
હા તમે કહ્યું એમ સાવ સાચી વાત છે એવી જ રીતે આપણે વૃક્ષો ઘણા બધા વાવા જોઈએ જેના કારણે કોઈ પણ તમે કીધું એમ વાહન વગેરે એ હવાનું પ્રદુષણ શોષી લે અને સુદ એવી હવા આપે જેનાથી લોકોને પણ કોઈ પણ પ્રકારની નુકસાન થતું નથી એવી જ રીતે આપણે જોવા જઈએ તો પડે વૃક્ષો વવા માટે પર્યાવરણ દિવસ વગેરે પણ ઉજવવામાં આવે છે જેનાથી ખૂબ જ ફાયદો થાય છે જો આપણે વૃક્ષો વાવીએ તો આપણે શુદ્ધ એવી હવાઓ મળે જેનાથી કોઈ પણ પ્રકારની નુકસાન ન થાય અને એવી જ રીતે આપણે દર મહિને એક બે વૃક્ષો વાવે તો એ આપણામાં ઘણા બધા ફેરફાર થઈ શકે અને આપણે બીજાને પણ સલાહ આપવી જોઈએ કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો એવી જ રીતે આજના જમાનામાં જો જોવા જઈએ તો વૃક્ષોનું ઘટાણ પણ ઘણી રીતે થઈ શકે છે જેના કારણે ખૂબ જ નુકસાન થાય છે એવી જ રીતે જંગલોમાં વગેરે વૃક્ષો વૃક્ષો કાપવા વગેરે લોકો જ પો પોતાના પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે
હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્રો એવો પણ નિયમ બનાવો જોઈએ કે મિત્રો હવે આજના જમાં આજના જમાનામાં એવો છે મિત્ર કે એક ઘરમાં પાંચ વ્યક્તિ હોય તો પાંચે પાંચ વ્યક્તિ ઉપર બાઈક હોય બાઈક હોય. ફોર વ્હીલર હોય ટુ વ્લર હોય એટલે કે એ લોકો જો એ એક જ ઘરમાં આટલા બધા હોય અને એ લોકો પર બધા પર બાઈક હોય ફોર વ્હીલર હોય અને એમ જોવા જોઈએ તો બધા જ લોકો પર આવી બાઈક હોય અને એક સાથે રસ્તા પર નીકળે. તો મિત્ર કેટલું કેટલું ધુમાડ નીકળે અને કેટલું પ્રદૂષણ ફેલાય એનાથી તો મિત્ર આપણે એવું વિચારવું જોઈ કે પાંચ ભાઈઓ હોય તો પાંચ ભાઈઓમાં બે બાઈક ચાલી જાય કારણ કે પાંચ ભાઈઓ હોય તો બે બાઈક બે બાઈક લેવાની. ને પાંચો ભાઈઓ વારાફરથી ફરાવી અને એનાથી આપણે પ્રદુષણ ઓછું કરી શકાય પરંતુ મિત્ર હવે તો પ્રદુષણ ઓછું કરવા માટે જે ઇલેક્ટ્રિક કાર આવી છે જે ઇલેક્ટ્રિક કાર ખૂબ જ ઘણી. મહત્વની પણ છે કારણ કે એનાથી વધારે ધુમાડો નીકળતો નથી અને એનાથી આપણને ફાયદો એ થાય છે કે મિત્ર ધુમાડ ન નીકળે અને પ્રદુષણ એનાથી ન ફેલાય એટલે એવી કાર લેવી જોઈએ મિત્ર પર. એ કાર ખૂબ જ મોંઘી છે અને આપણ એટલું બજેટ પણ નથી અને મિત્ર તમે જે અમને આટલો સમય આપવો મિત્ર ખુબ જ એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છે કારણ કે તમે જે કિંમતી સમય છે તો પણ અમને આપવો. એના એના હું ખૂબ આભારી છું મિત્ર ધન્યવાદ મિત્ર થેન્ક યુ.
હા બર.